બસ, મોટાભાઈ મજામાં છ. તમારો, શું હલ છે.
હું, પણ મજામાં છું, આજે હું વિચારું છું, કે આપડે કુમ બુધિ મતા. શું એઆઈનુ શું મહત્વ છે, વિશે ચર્ચો.
વાહ, વાહ. તો આજના યુગનો, સૌથી ચર્ચિત વિષય કવાય બહુ, સારો વિષય તને પસંદ કર્યો છે.
હા, પહેલે તો એ જણાવો કે એઆઈ એટલે શું હોય તમને ખબર.
ખબર, ખબર એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એટલે. કે, એવી ટેકનોલોજી. જે કમ્પ્યુટરને માનવ જેવી વિચારવાની શીખવાની અને નિર્ણય લેવાની ક્ષમતા આપે છે.
હમ હા એટલે કોમ્પ્યુટર પોતે પણ કેટલીક બાબતો શીખી શકે તમને ખબર?
હા એઆઈ ડેટામાંથી શીખે છે અને સમય જતા વધુ સારા પરિણામો આપી શકે છે.
હમ આપદે રોજિંદા જીવનમાં એઆઈ ક્યાં ક્યા વાપરીએ છે તમને ખબર છે?
બઉ બઉ બઉ જગ્યા આપી વાપરી શકીએ જેમ કે જે અમ મોબાઈલના વોઇસ અસિસ્ટન્ટ તોય ટૂબની રિકોમેન્ડેશન હોય. ગૂગલ મેપ્સ હોય, ઓનલાઈન શોપિંગ એપ હોય, અને ચેટબોક્સમાં એઆઈ નો ઉપયોગ થાય છે.
હમ હા એટલે આપડે જાણીએ વગર પણ એઆઈ નો ઉપયોગ કરીએ છીએ કે આપડે પ્રોપર એને જાણી લેવાનું પેલે.
નહી નહી બિલકુલ બિલકુલ હવે આપણા દૈનિક જીવનનો એક ભાગ બની ગયો છે એઆઈ.
વિદ્યાર્થીઓ માટે એઆઈ કેવી રીતે ઉપયોગી છે શું લાગે છે?
જો એઆઈ દ્વારા વિદ્યાર્થીઓ પ્રશ્નોના જવાબ મેળવી શકે છે નવી વસ્તુઓ શીખી શકે છે અને અભ્યાસ વધુ સરળ બનાવી શકે છે.
હમ હું પણ ઘણી વખત પ્રોગ્રામિંગ અને ગણિત શીખવા માટે એઆઈનો ઉપયોગ કરું છું.
હા એઆઈ એક વ્યક્તિગત શિક્ષકની જેમ માર્ગદર્શન આપી શકે છે.
હમ આરોગ્ય ક્ષેત્રમાં એઆઈ નો શું ઉપયોગ થાય છે તમને શું લાગે છે?
ડોક્ટરનો રોગોની ઓળાક રિપોર્ટ વિશ્લેષક અને અ સારવારની યોજના બનાવવા માટે એઆઈ નો ઉપયોગ કરે છે.
હમ એટલે દર્દીઓને ઝડપથી મદદ મળી જાય મળી શકે છે.
હા હા ભાઈ ઘણી વખત એઆઈ એવી બાબતો શોધી શકે છે જે માનવ આંખથી તરત જ ન દેખાય.
હા એ વ્યવથામાં એઆઈ નો શું ફાયદો છે.
એઆઈ દ્વારા કંપનીઓ સમય બચાવી શકે છે. ગ્રાહકો નો સારી સેવા આ પી શકે છે અને ઉત્પાદન ક્ષમતા વધારી શકે છે.
હમ એઆઈ તો શું એઆઈ નોકરી માટે ખતરો છે ક તમને શું લાગે છે?
આ તો બહુ મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછે છે. કેટલીક સામાન્ય અને પુનરાવિત નોકરીઓ પર અસર થઈ શકે છે કારણ કે આપડે આજ જોઈએ તો એઆઈ એવા કઈ કામ નથી કે જો એ નહી કરી શકે છે. એઆઈથી આપ પણને જો કોઈ જવાબ અ મેળવાનું છે તો એ જવાબ આપી દે છે આપણને કોઈ લેટર લખવાનું હોય લેટર લખીને પી દે છે જો આપડે કઈ તમે સોફ્ટવેર એન્જિનિયર છો તને સોફ્ટવેરમાં કોઈ કામ કરવાનું છે તો એ કરીને આપ પી દેય છે. તો આજે આપણે જોઈએ તો એઆઈ આખા જે દુનિયામાં છે ને ધીરે ધીરે અ એક પકડ બનાવી લે છે અને થોડા સમયમાં એવા આવશે એ બધા ચીજો એઆઈ સે ચાલે અને જો સામાન્ય મનુષ્ય તનો નો નોકરી એ.
ખતરો હમ મતલબ ખતરો છે.
હા ખતરો છે ભાઈ.
તો લોકો શું કરશે તમને શું લાગે છે.
લોકોને નવી કુશળતાઓ શીખવી પડશે. ટેકનોલોજી નવી નોકરીઓ. પણ બનાવશે.
હા જેને એઆઈ નો ઘણા નોલેજો તો એને સારું છે ભાઈ જે પહેલાથી જ સોફ્ટવેર ને એનું મન સોફ્ટવેરમાં લાગે શીખવા માટે સ્કીિલ જોઈએ તો એને સારું છે એઆઈ તો એ. બાકી જે પોતાની ભાઈ નોર્મલ મજૂરી કરવાનું હોય તો એનું પણ ધીરે ધીરે એ એ આઇ હટાવી દેશે એને પણ.
હ એટલે હું કવા માંગુ છું કે જો આપડે એઈથી ડરવાનો નથી બલે.
હમ હા એને શીખવું જોઈએ હા. તો સારું કધું એકદમ સાચું.
અ એઆઈ નો ગેરફાયદો શું હોય શકે તને ખબર.
હમ ખોટી માહિતી ગુ ગુપની અતતા પ્રશો અને ટેકનોલોજી પર વધુ નિર્ભરત જેવી સમસ્યાઓ ઉઊભી થઈ શકે છે અને એઆઈ. બ ફેક વિડીયો પણ બનાવે ને એયાય તો ખતરો છે ભાઈ ગેરફાયદો એનો ગેરફાયદો પણ છે ફાયદો પણ છે હું તને કીધું ને કે ભાઈ કોઈ ચીજનો ફાયદો ગેરફાયદો બંને હોય છે. આપણે ઉપર છે કે આપણે કે આપણે ફાયદોથી ઉપયોગ કરવાનો કે ભાઈ ગેરફાયદો એની ઉપયોગ કરવાનો.
એટલે તેનો જવાબદારી પૂર્વક ઉપયોગ કરવો જોઈએ.
હા એ આઇ એક સાધન છે તેનો ઉપયોગ કેવી રીતે થાય છે તે મહત્વ છે એનો ઉપયોગ દરેક રીતે થઈ જાય થઈ શકે છે સારું રીતે પણ અને ખરાબ રીતે પણ.
અ ભવિષ્યમાં એઆઈ નું મહત્વપૂર્ણ રહેશે કે તારા હિસાબથી.
ચોક્કસ ભાઈ આજનું તો જીવન એ એનાથી. ચાલે શિક્ષણ આરોગ્ય પરિવરન કુષ અને લગભગ દરેક. ક્ષેત્રમાં એ આઇ નું. ઉપયોગ જ વધે છે.
હા સાચો કધો તમે.
જરૂરી વિષયમાં એઆઈ વિશે શું જ્ઞાન ખૂબ ઉપયોગી બનશે.
હા ખાસ કરીને જો. ટેક્નોલોજી નો ક્ષેત્ર હતા વિદ્યાર્થીઓ માટે.
હમ હા પરંતુ અન્ય ક્ષેત્રોના વિદ્યાર્થીઓ માટે પણ એઆઈની મૂળભૂત સમજ જરૂરી હોય છે હોય છે.
હા એ આઇ અને માધવ અ માનવ બુદ્ધિ વચ્ચે શુંકા તકા તકાફત છે.
આ ઝડપથી ડેટા વિશ્લેષણ કરી શકે છે પરંતુ માનવ સર્જ સર્જનામક લાગણીઓ અને નૈતિક સમજ વધુ હોય છે.
એટલે એઆઈ માણસ નું સંપૂર્ણ જગ્યા લઈ શકશે કે નહી.
હ મારા મતે નહી આ માણસને મદદ કરશે તેની જગ્યાએ સંપૂર્ણે નહી આવે એટલું પણ એ આઇ નહી કરી શકો કે એટલમ તમને માણસ જેવી કરે બટ એની એટી એટી ફાઇપ કામ કરી લે.
આ વાત મને ભાઈ ખૂબ ગમી તારા.
હમ એઆઈ અને માનવ બુદ્ધિ સાથે મળીને વધુ સારા પરિણામો આપી શકે છે.
હા એઆઈ એવી ચીજે છે જેનાથી આપણે માનસને ડરવાનું નહી કે એઆઈ આપણનું નોકરી ખાઈ લે કે એમ આપણને ભવિષ્યમાં વ્યવથી બંધ કરવા. પણ આપણનુ એવું સોચવું જોઈએ અ કે એઆઈથી આપણે કેવી રીતે જો પોતાની જે નોકરી છે કે બિઝનેસ છે એને વધાવી શકશો એઆઈથી દરવાનું નય એનો ઉપયોગ કરીને આપણને મજબૂત સ્થિતિમાં લાવવાનું
હમ સરુ હા એનો ફાયદો ઉઠાવાનો ભાઈ તેથી તો ઘણી ફાયદો બહ ફાયદો છે તમને ફાયદો ઉઠાવો આવો જોઈએ.
હા બહુ સારું વાત કીધું આજે આપણે જોઈએ તો બોવ બધા લોકો ખાલી એમ કતા કે એ આઈ આ કરી લે એ આ આ કરી લે પણ એઆઈ ન જો અસલી શક્તિ ને એના એ લોકોને ખબર નહી હોય
હા એ ઉપયોગની એને પૂરી રીતે જાણકારી ની હોય એનાથી એઆઈથી પણ એઆઈનું અગર તમને પૂરી રીતે છેને તે બહ એનાથી બહુ ફાયદો છે થાય છે પણ તમને ઉપયોગ કરવા આવો જોઈએ એ પહેલી વાત એ હવે તમને ઉપયોગ કરવો ની આવે તોઈ કઈ ફાયદો ની આયવો
એ બહુ સારી વાત કીધી ત મેં આજે આ ચર્ચાથી મને એઆઈનું મહત્વ વધુ સારી રીતે સમજમાં આવ્યું કે એઆઈ આપણો દુશ્મન નથી પણ આપણો એક મિત્ર છે જેનો હાથ પકડીને આપણે આગળ વધી શક કીએ છે.
હમ હા એ તો ભાઈ એ વાત ભાઈ બહુ સારું કીધું મિત્ર જેવું છે મને પણ એઆઈ ભવિષ્યનો બદલનાર ટેકનોલોજી જ લાગે છે પણ આગે જઈને એઆઈ તો બહ
ચાલ આપણે નવી ટેકનોલોજી વીશે શીખતા રહીયે
હા જરૂર સતત શીખવું જ સફળતાની સાચી છે ભાઈ
ચાલ તારો આભાર તું મને તારો સમય આપ્યો આવજો જય શ્રી કૃષ્ણ
હા ચાલ જય શ્રી કૃષ્ણ બાય